હેલો-
હલો- હલો- હલો-
હલો-
હલો- વોઈઝ આવે છે મારો-
હલો હા આવે છે તમારો અવાજ મને-
હલો-
હલો-
હ
હલો-
હ
અવાજ આવે છે તમને મારું-
આ
હલો-
તમારો અવાજ મને થોડો ધીમો આવે છે હલો- હલો
હલો- હાલો!
કેમ છો! મજામાં.
હ.
કેમ છો! મજામાં.
હલો! હલો!
હલો! હલો!
હલો! હલો! હલો!
હલો!
કેમ છો! મજામાં.
બસ મજા, તું કેમ છે?
બસ મજામાં- મજામાં મેં કીધું લાઈ ઘણા દિવસ થી વાત નથી થઈ તો તમને ફોન કરું.
હા! હા!
બોલો! બોલો! શું કહો છો, બીજું કઈ નવા જૂની.
નવ વાગે બસ કઈ નહી અમણાં રક્ષાબંધન આવે છે. એની માટેનો ખુબ જ ઉત્સાહ છે. ટાઈમ
હા, રક્ષાબંધન આવે છે સાચી વાત છે તમારી તમારે થઈ ગેઇ ર ની તૈયારી.
હા! ઓલમોસ થઇ ગયી છે. એક બે ફોર્મ ભરવાના એક ફોમ ભરવાનો છેલ્લો દિવસ
પણ ઘરે જ
હા, આજ વખતે જવાની છું ને!
બરોબર છે! બરોબર છે! મેં કીધું લાઇ તને ઘણા દિવસથી વાત ફોન.
હા! હા! તમારે કેવી ચાલી રહી? રક્ષાબંધની તૈયારી?
બસ મારી તો રક્ષાબંધન ની તૈયારીઓ ચાલી રહી છે હું બી ઘરે જવાની છું.
હા, સારું- સારું શું લીધું છે? તમારા ભાઈ માટે કંઈ?
તૈયારી માં શું કરો સોં સવારથી?
સવારે વેલા ઉઠી ને સ્નાન કરું છું. પછી નવા કપડા પહેરું છું અને પૂજાની થાળી તૈયાર કરું છું. કોઈ કે છોકરાની કે મોઢું. પૂજાની થાલી માં ઘણું બધું. રાખડી કંકુ. ચોખા દીવો મીઠાઈ અને નારિયેળ રાખું છું.
બરોબર છે. પછી શું કરો?
પછી મારા ભાઈ ને તિલક કરું છું રાખડી બાંધું છું. અને મીઠાઈ ખવડાવું છું.
સરસ સાચી વાત છે રક્ષાબંધન માટે આપણને આવું બંધ કરવાવામાં આખો દિવસ
હા! હા, હા
બોલો! બોલો! બીજું
હ દર વર્ષે મને મારો ભાઈ ભેટ આપે છે શા
હલો હલો હલો
અવાજ-
હલો-
હલો- આવે જ હા હવે આવે-
હું પણ રક્ષાબંધન માં તમે- કીધું ને એમજ સવારે વેલા ઉઠી ને પછી તૈયાર થઈ ને- મારા ભાઈ માટે રાખડીની ડીશ તૈયાર કરું- પછી મારા એક મોટા ભાઈને ભાભી છે ને તેમના માટે તો હું કપલ રાખડી લાવુ - તમે એવી રીતે લાવો છ કપડ કપડી તમારા ભાઈ ભાભી માટે-
હા હું પણ લઉં છું એક કપલ રાખવી- એમાં ગયા વર્ષે મને મારા ભાઈ- સુંદર ઘડિયાળ આપેલી હતી-
ઓ સાત સરસ સરસ મને બી મા- ને બે જોડી કપડા લઈ આપ્યા-
હા સાર સાર
નાન્ટ બંદર પર આપણને એક પણ એક વધુ આનંદ છે કે ભાઈ આપણનેપવાનું-
હા હા મને તો પુસ્તકોનો સેટ મળ્યો હતો કારણ કે મને વાંચવાનો બહુ શોખ હતો-
સાારું કે ને કે તમે તમારી ગમતી વસ્તુ તમારા ભાઈ એ ભ-
હા રાખડી વસ્તુ જેવી છે તે માત્ર દોરો નથી- થી તે પ્રેમ વિશ્વાસનું પ્રતિક છે.
હા સાચી વાત છે તમારી- મારે બી એવું છે કે મારા ભાઈ મારો સગગો ભાઈ તો એક જ છે. મારા મામાધા છોકરાઓ આવે ને સવારથી ભેગા હોઈએ પછી બપોરે જમવાનું મારા ઘરે ભેગવું હોય- પાખો દિવસ તમે એવ મજા આવે ને પછી બીજા દિવસે બધું યાદ આવે બધા-
હા હા હા એજ- એમાંય આપણા દેશમાં- રક્ષાબંધન નો ખુબ જ ધામધૂમથી તહેવાર ઉજવાય છે.
હા એ વાત તમારી સો ટકા સાચી છે. આપડે ભારત દેશમાં તો બહ ઘણું સારી- ત્યાં તહેવાર ઉજ ભાઈ બહેન ન સંબંધ ન પવિત્ર સંબંધ હોય છે.
હા એજ ને આ દરમિયાન આપડે બજારમાં પણ જઈએ- તો ત્યાં બહુ જ રોણક હોય છે રંગબેરંગી રાખડીઓ હોય છે મીઠાઈ હોય છે. ઘણું બધું જોવા મળે છે.
મને તો છે ને પેલા તો એક જ પ્રશ્ન થાય કે હું કઈ રાખડી લઈશ ઘણી બધી રાખ- આખડે જોઈ ને આપણને આમ વિચાર આવી જાય ક્યાં પસંદ આવે છે બીજી પસંદ આવે છે. તો મને તેજ વિચારમાં ઘણો સમય જતો રહે છે.
પણ મારું તો કેવાનું એવું છે કે આપડણે હાથે જ રાખડી બનાવી જોઈએ-
હા એ વાત તમારી સાચી કે આપણને એ બનાયલી- હોય ને તો આપણના ભય માટે બી યાદગીરી રે અને આપણને પણ એમ થાય કે આપડા- આપણા હાથે થી બનાવેલી વસ્તુ આવી તો એ વસ્તુ તો આપ પ્રેમ બી-
એ જ ના- એ વસ્તુ નું મહત્વ જ અલગ હોય જે આપડે હાથે બનાવીએ એમાં લાગ અને મેનત બંને હોય છે
હા એ વાત તમારી સો ટકા સાચી કે આપણી લાગણીઓથી આપણે આમ ભય માટે કેટલો પ્રેમ એમાં પરવ હોય આપડી રાખડીમાં
હા એમ મારો ભાઈ ખુદ મને ઘરી મદદ કરે છે ભલે ને તેની જ રાખડી હોય.
હા એ વાત તમારી સાચી છે તમારે કેટલા ભાઈઓ છે?
મારે તો ત્રણ ભાઈઓ છે.
બરોબર છે તો પછી તમારા ઘરે આવે બધા કે પછી તમે બાર હોવ તો ભાઈ બ
ના ના હું જ બધા આગળ જાઉં છું. કેમ કે આપડે એની રક્ષા રક્ષા આપડી કરે છે તો આપડું પણ કઈક ફરજ આવે ને.
હા એ વાત તમારી સાચી છે મારે બી એવું છે હું મારા સ્કૂલ ના ટાઈમથી મારે ભાઈ બનાવ છે ને હું રાખડી બાંધ
હા
રાખડી બાંધુ છું.
હા આમે મને જયારે પણ મુશ્કેલી આવે ત્યારે આપડા ભાઈઓ જ આપડી સાથે હોય છે.
હા એ વાત તમારી સો ટકા સાચ આપડણે જે વાત આપડા મમ્મી પપ્પા ને ના શેર કરી શ કીએ ફ્રેન્ડસ ને ના શેર કર છે કે આપડા ભાઈને કહી તો આપણું હૃદય એકદમ હળવું થાય
હા એજ ભલે ભાઈ બેેન વચ્ચે ગમે તેટલા ઝઘડા થતા હોય છે.
હા અને ભાઈ બહેન નો લાગણી નો સંબંધ જ એવું છે આપણું મેરેજ બી થાય ને તો બીવું કે હું તો તારા મેરેજ માં નઈ રડું મને તો તું જાય તો મજા આવશે પણ એ ભાઈ સૌથી વધારે આપડા લગ્ન પ
હા પન થોડા સમય પછી ફરી બધું સામાન્ય થઈ જાય છે.
હા એ વાત તમારી સાચી થોડા સમય પછી આપણને આમ ભય ને મળવાનો આનંદ જ અલગ
હા
કે પછી ભય બીજ હોય તો ભય આપડા સાસરે આવે આપડે ત્યાંને જમવાનું રાખીએ તો એ પછી જે રક્ષાબંધન નો જે આખો તહેવાર છે ને ભાઈ બીજ આપડે આપડા સાસરે ભાઈ હોને તો આખી આપડી લાગણી બદલાઈ જતી હોય છે.
એજ છે કારણ કે પ્રેમ ઝઘડા કરતા મોટો હોય છે.
હા એ વાત તમે બો સારી કીધી કે પ્રેમ ભાઈ બેહેન વચ્ચે એટલો હોય છે ને કે આપણે ઘણા બધા ઝઘડા કરેલા હોય એકબીજાને ર રડ્યા હોઈય લડ્યા હોઈય તો બી વસ્તુ આપડી ભૂલાય જતી હોય છે.
એજ ને સાચી વાત છે.
તમારે તમારા ભાઈ સાથે ઝઘડા થાય છે?
બો થાય છે. એવું ના હોય પણ પછી બધુ સામાન્ય થઈ જાય છે એજ કીધું ને મેં કારણ કે પ્રેમ ઝઘડા કરતા મોટો હોય છે.
એ વાત તમારી સો ટકા સાચી છે મારે બી એવું થાય મારો ભાઈ અત્યાર બાર મને રોજ ફોન કરીને બી એટલી હેરાન કરે પણ એને આખો દિવસ પછી મારા વગર ચાલે બી ની એટલે એની આમ હેરાન કરવામાં બી પ્રેમ છુપાયલો
હા આજે ઘણા લોકો દૂર રહે છે જેમ કે આપડે છે ત્યારે તેઓ પોસ્ટ અથવા કુરયરથી રાખ ડી મોકલે છે. પણ આપડે એવું થાય કે રક્ષાબંધન ઉપર તો આપડે મળવું જ જોઈએ ભાઈને
હા હા એ વાત તમારી સાચી આપડે મોકલી દઈએને તો આપણને એવું લાગે ની કે આ પડે રક્ષાબંધન કરી છે આમ સાથે હોય તેના વ ધારે મજા આવે ફોટો પાડીએ,
હા, અને ઘણા લોકો તો વિડીયો કોલ થી પણ રક્ષાબંધન ઉજવે છે.
હા એ વાત તમારી સાચી છે, પણ આપડે એવું નહી કરવાનુ તમે એમ કીધું ને કે આ રક્ષાબંધનને તમે પણ ઘરે જાઓ છો, હું પણ ઘરે જાઉં છું. તેવું હોય તો પછી રક્ષાાબંધન પછી આપડે મળીએ,
હા, અને અમુક ટેકનોલોજીના કારણે પણ અંતર જાતા સંબંધો ઓછા જોવા મળે છે.
હા, એ વાત તમારી સો ટકા સાચી છે.
હા
સારું સારું ચલો મારે છે ને ઘરે મહેમાન આ છે તો હું તમને પછી ફોન કરું હા.
હા, હા ભલે ભલે
હોને ચાલો આવજો.
હા તમે પણ